હલો હલો હા આવે છે. હ હલો અવાજ આવે છે
હા આવે છે
હા બોલ
પ્ર છે
દસ લટું છ. હેલો. હવે આવે છે?
હા!
હા! બોલ.
શુ કરે છે
હલો. હા બોલ. રહે. બેઠી છું. તો શું કરે છે? તારો અવાજ નથી આવતો બરાબર.
તું શું કરે છે? હા! જમીને. તું જામી? તું જામી?
હા બાકી
હા! બોલ બીજુ.
અલ.
બસ ચાલે છે. હમણાં જ કામ પતી હોય એટલે. બેઠી છુ
બાકી બધા?
બાકી બધા બસ બેઠા છે. મમ્મી કામ કરી રહી છે. પપ્પા હવે જ આવ્યા. બરોબર હમ! બીજું, ત્યાં કેવું ચાલે? ત્યાં કેવું ચાલે? ચાલે છે આપ. કેવો છે વરસાદ?
હમ!
આજે આખો દિવસ નહી પડ્યો. હમ! બધા, શું કેવાય? હ આવે છે ન્યુઝમાં એમાં રેડ એલર્ટ ની એનું આપ્યું છે. આજે વરસાદ બહુ પડશે બહુ પડશે પણ પડતો જ તો નથી.
એની હાલત બઉ ખરાબ છે વરસાદ ના લીધે
ના આ બાજુ આ બાજુ પણ શું કેહેવાય આગાહી આપી છે કે આજ પડશે આજનો દિવસ પણ આજ તો પડીી્યો જ નહી. એ પણ છે. કોઈ જગ્યાએ તો પડે છે તો એટલો પડ્યો છે. ને કોઈ જગ્યા તો આમ પડતો જ નથી. શ કવાય કપડાં અમે ક કે નીચે જ સુકાઈ દેતાય. તડકો નીકળ્યો છે. તો નીચે કપડાં સુકાવા બેસી, તો એટલામાં સુકવાય છાંટા આવવા તો પછી ફટાફટ લઈને ઉપર સુકાયા. તો એટલા આમ તો છાટા પણ બન
એવું જ થાય છે આપણને લાગે કે અગર વરસાદ પડશે પણ નથી પડતો પછી
હ એજ બસ એવું જ ચાલે છે હવે પણ શું કહીએ, બોલ બીજુ
ચાલે આ છે.
પેલુ સુ કેવાઈ બની ગઈ
નવુ
હાલો
હા
હા હા હા છે આવે છે. બસ હવે આ વરસાદ જોયે ને સુ કેવાય ફેસ્ટિવલ્સ પણ આવશે એટલે બસ ત્યારે ના પડે જન્માષટમી આવવાની છે એની તૈયારી કરવાની કઈ તારીખથી છે ત્રેવીસ તારીખથી અચ્છા નેક્ટિકલસ છે ને તાર તો
હા તો પછી પછી ફાઈનલ ક્યારે સ્ટાર્ટ થવાની ફાઈનલ ક્યારે સ્ટાર્ટ થવાની? એના એક્ઝામ તો હજી બહુ વાર છે સેપ્ટેમ્બરમાં તારીખ? પણ આતો ફાઈનલ પેલા ની પરીક્ષા હા સપ્ટેમ્બર માં કઈ તારીખથી સ્ટાર્ટ થશે? કઈ તારીખ આઢ ચૌદ તારીખ સુધી ખતમ થશે કે નહી થાય
ખબર ની
હ ગણેશ ચતુર્થી છે એટલે હા જ વાત છે પણ હવે ખબર નહી કેવી રીતે થાય છે. મે કીધુ ટાઈમે ખતમ થઇ જશે તો તું આવીશ ને એમ હા કે હવે જોઈએ હવે કેવી રીતનું છે. આવશે તો મજા આવશે હલો
હલો
હલો હા અવાજ આવે છે? એટલે આવે તો મજા આવે એમ
આવે છે હવે તો
બોલ હલો અવાજ આવે છે? હા આવે છે આવે છે આજે તો ઊંઘ આવે છે હમ મને પણ મને તો કંટાળો આવી ગયો ઘરે બેસી બેસીને કઈ કરવાનુ પણ નથી આખો દિવસ ખાલી કામ જ કરવાનું હોય એટલે કંટાળો આવે કોલેજ જવાનું હોય એટલે પછુ થાકી જવાય પણ તું કોલેજ તો જાય છે એટલીસ્ટ મતલબ એટલો ટાઈમ તું બહાર તો હોય એમ કે ભઈ આમ આવા જવાનું તો આમ થોડો માઈન્ડ પણ ફ્રેશ આમ થઈ જાય થાક લાગે પણ હું તો આખો દિવસ ઘરમાં જ હોઉં છું ક્યાંય જવાનું નહી હો કોલેજ ચાલુ થશે પછી તને ખબર પડશે. મારી તો કોલેજ પણ એવી છે કે બવ રોજે જવાનું પણ નહી થાય. હમ હું તો વેટ કરું છું કે ગ્રુપ ખુલે ક્યારે ખુલે ને હું જઉ.
હા
હમ નહી નહી ઓ હેલો ઓ હલો હલ્લોઓ. હલોઓ
અવાજ આવે છ.
હલો વધારો અવાજ ઓછો આવે છે. હા હલો આવેજ અવાજ આવે છે. હા હવે આવે છે. હલો. હું તને કોલ બેક કરું હું તને કોલ બેક કરું તારો અવાજ નથી આવતો.